હા હવે આવ્યો હા
હા તો ટોપિક હા હા આવે છે વાઈસ?
હા આવ્યો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ
કેમ છો મજામાં?
હા મજામાં તમે?
હો મજામાં હો તબિયત પાણી સાર તબિયત પાણી સારા?
હા હા તમારા સારા?
હા સારા હોય.. કેવો ગયો આજનો દિવસ સારો ગયો? હલો હા હા જમી લી તું હો
હા કેવો ગયો તમારો દિવસ કેવો ગયો આજે સારો ગયો?
હા મારો દિવસ તો એકદમ મસ્ત ગયો આજે મ મીન્સ કે શું કેવાય હોલિડે હતો એટલે મોરા ઉ કઈ કામ નતુ એટલે આની પર વધારે કામ કર્યું આજે કેમ કે પતવાનું છે. કાલે કે પરમ દિવસે એટલે
હા
હા. તો તમને, તમે અવાજ કપાય છે થોડો થોડો, હ.
હા શું જયમા?
મેં જમી હાંડવો પછી બટાકા વડા
હા હા હ
તમે?
અમે કારેલા નું શાક ને સેન્ડવીચ બનાયવી.
અચ્છા.
અમારે સાસુભાવ માટે કારેલા નું શાક. આ લોકો બે બાપ થી ગ્ર મળલશ બનાવી.
અચ્છા, કારેલા ન શાક એમ ને.
હા, અમને વરી બઉુ ભાવે એટલે આજ કેટલા વખત પછી ખાધું કરેલાનું શાક.
મને તો સેજ પણ નહી ભાવતું મને બહજ કડવું લાગે.
હા મારે સાસુમાં ને એમ તો કડવું લાગે મને ના લાગે મને ભાવે બઉ. મારા ફેવરેટ કરેલા.
તો તમને સૌથી વધારે જમવામાં શું ભાવે?
જમવામાં તેમ એમ સાદું ભોજન ભાવે, બહ આમ તેલકટ ને એવું નો ભાવે કે વેરાયટી એટલી બધી નો ભાવે.
અચ્છા બરાબર.
હા કઢી ખીચડી નેવું શાક બટેટાનું શાક.
હા.
તુવેર ની દાલ ચાવલ કેવું ભાવે બ.
બરાબર, મને પણ એમ તો ઘર ન જમાનું પણ ભાવે એટલે એમ એવું કે બહુ ઘરનું ખાઈ લો તો એવું થાય કે બાર નું ખઉં.
હા ક્યારેક વળ થાય છા ચોમાસામાં વધારે થાય એવું બહાર ખાવાની કેમ.
હા એટલે ચોમાસામાં ગરમ ગરમ આપણને મકાઈ ખાવાનું મન થાય, પછી મેગી ખઈએ આપડે ગમ ગરમ સૂપ પીએ એવું થાય આપણને.
હા. ચોમાસામાં વરસાદ એકા આવે ને અમારા ઘરમાં એમ બધા કે ભજીયા બનાવો ભજીયા બનાવો. એક વરસાદ આવે એટલે બચિયા ચાલુ થઇ જમાં.
સાચી વાત છે ઉના માં કોઈ ખાવાનું મન જ નથી એવું છે કે આખો દિવસ પાણી જ પીએ કરે પાણી પીવે કરે.
હા. ગરમીમાં ઉનાળામાં તો ચાર મહિના કાઈ મન નત તળેલું તો જ આવું ન ગમે એ. દઠું ના કમે કર
તો તમારા મેસેજ આ્યા તો એટલે એમ તેમ તમે કહ કરીશું એમ એટલે મારા આ નંબર પર એતી હતી પહેલા પણ હવે મારા ભાઈ ને એમાં ફોન માં લોગઈન કર તો થાય છે.
હા.
એવું છે તો બોલો એ બધુ વરસાદ પાણી છે?
વરસાદ પાણી નથી એ આજે જર્મણ જેવું આવ્યું જરાવાર. છાટો અમારી પાછું બંધ થઈ ગયું, તો ઉકાળો ગરમી.
પણ ઊભો બોમાળે પણ પડતો નહીં વરસાદ.
હા અમારે એમ જ છે આજે અંધાર્યું હતું આવું એટલે વાતાવરણ.
એટલે થોડા થોડા છાંડા છાંતાં પડે, પણ પછી હવો નહી પડતો એમ. જોવે ને એવું બે
એમ એકદમ છૂટ વરસાદ આવે ને એવું હમણાં અહિયાં નથી કઈ આ વર્ષે તો. દેખાત નથી કઈ.
અમારે એવું જ છે.
હમ્મ ગરમી કેટલી છે હજી સુધી આમ
સાાચી વાત છે તમારે આમ ઠંડક જે થવી જોઈ ને થતી નહીં હ જોઈ
હા ઠંડ કહી તો નામે નથી કઈ અમે તો કુલર બુલર બધા બંધ કરીને નાખી દીધા પણ હવે તો બઉ ઉપસ્તાવો થાય છે. મા પાછા સાફ કરી ને મૂકી દીધા વર કોણ કઢે ને કોણ સાફ કરે.
સાચી વાત છે અમારે તો એ સી એટલેવ વાંધો ના આવે એમ તો પણ પછી બહુ એ સી રહીએને તો પછી બ બહુ ગરમી લાગે એટલે માપ ની વાપરીએ અમે પણ.
હમ.
એમ તો એ સી નાચ વાપરવું જોઈએ મેં તો નાચ કે ખોટા હડકા બગડી જાય પેલા.
હા. અમારે તો હજી સુધી અહીંયા પોતાનું મકાન ને નથી લીધું ભાડે મકાન રહીએ છીએ હજી તો કઈ બાર વરષ મહારાષ્ટ્રમાં આવી વાતે પોતાનું મકાન લીધું નથી હવે અમને એમ પ્લોટ બનાવવું છે એટલે બે ભાઈઓનો સાથે કરવું છે.
ચાલે એવું પ્લોટ વાળું કારણ કે તૈયારી ઘરે લઈએ એની કરતા આપડે જેવું જોએ મકાન એવું બનાવી શકીએ
હા એટલે એઈજ ને તો હવે ઓલા મોટા ભાઈ નું મકાન હતું ઈ વેચીને કીધું છે હવે છોકરીઓને લગ્ન થઈ જાય પછી કે છે હ પ્લોટ લઈને આપણે બનાવશું એમ
હા મારા એક માસાજી છે તેમને પણ એવું જ કર્યું કે પેલા કેતા હતા ઘર લેવાનું પછી એમને બનાવ્યું હમણાં સોળ કરોડ નું ઘર એટલું જોરદાર એટલે જેવું જોવે એવું બને એમ
અહિયાં મકાન છે ને નીચે એક હોલ ને કિચન જ છે બાકી ઉપર બધા બેડરૂમ ને બે ઉપર આપણને નથી ફાવતું નીચે એક બેડરૂમ હોવો જોઈએ ખાલી હોલમાં તો ખાલી છે ટીવી ને સોફા ને એવું જોય એ રૂમ હોવું જોઈએ કમ રૂમ નથી અહિયાંના મકાનોમાં ઉપર બતા રૂમ.
હા એટલે હોલ ટાઈપ નઈ હોય એમ ને
હા એક હોલ જ છે નીચે નાનકડો ખાલી ને કિચન ઉપર બેડરૂમ
અચ્છા એટલે નીચે એસ્ટ્રા બેડરૂમ જ નહી હોય કે સ્ટોરરૂમ જેવું
કરવાનું વારેગડી ઉપર આવવું પડે એમને
સાચી વાત છે તમારી
હોલમાં તો સામે વારે ઘડી સુઈ ન જઈએ વચમાં કોઈ આવર જવર ચાલુ હોય બહારને
સાચી વાત છે તમારી એ એમ કેવું પોતાનું ઘર તો પોતાનું કેવાય
ઠીક ને તો હવે નથી લેવાનો વિચાર અમારા નથી પ્લોટ લઈને બનાવશો અમારે જેવું બનાવું હશે એવું
હા ચાલે મારા પપ્પા પણ કોન્ટ્રાક્ટર નું જ કરે છે તો એવું છે ઘણા બધા એવું કરે છે. પ્લોટ લઇને જ કરે ડાયરેક્ટ
હા હા એમાં હ બજેટમાં થતું નથી કઈ એટલે હવે જ્યારે. હાડે નસીબમા તાર મળશે
બોલો તો પછી તમને કઈ જગ્યાએ જવાનું બહુ ગમે પહાડ ગમે કે નદી ગમે
નદી નદી
નદી ગમે કેમ.
હા બસ એમનેમ પાણીમાંને એ બધું ગમે એમને પહાડે ગમે એમ તો વાંધો નો આવે
હમ્મ મને એવું છે. કે એમ નદી પહાડ મનતો એવુ સપનું છે કે મારે એક. પહાડ ની વચ્ચેેલું હોય ને ઘર એવું. એમ રાખું છે પછી એમ આપડે જારે એક પહાડ ને એક નદી પાય બે ઘર હોવા જોયે નદી માં આપડે જ દૂર રોપણ. કરીએ તો સાંભે જ આપણા દરિયો કિનારો દેખાય એ એટલો મસ્ત વ્યુ લાગે.
હા.
તો તમને જમવામાં બધું જ આવડે એવું ને.
બધું આવડે હો. ન આવડે તો યુટ્યુબ ચાલુ કરીને બેસી જવાનું ક્યારેક કે એવું થોડું. ડાઉટ કેવું લાગે કે આમાં હું થશે હું કરવાનું ન કરવાનું. એટલે યુટ્યુબ કરીને પેલા પછી કિચન માં જવાનું એમ રસોડામાં. યુટ્યુબ જોય લો જરા કેું ડાઉટ છેવું લાગે બાકી તો બધું આવડે. આ મારા છોકરા થકી મને બધું આવડી ગયું મારા છોકરા ને બહુ ભાવે એવું બધું વેરાયટીઓ. તો પેલા એટલું બધું નતું આવડતું. એમ મોટા થતો જાય એટ લને ખાવા. પીવાનો એ બહુ શોખ એને એના પ્રત્યે બઉ શોખ એટલે ખાવા પીવાનું.
મને પણ ખાવા પીવાનું તો બહુ શોખ મેં તો જેટલી બહારવાની કે ખઉ એટલી ઘર બનાવાની ટ્રાય કરું. મલ કે મને બહારનું બધું જ આવડે પણ ઘરનું ખાલી રોટલી ને ખીચડી બે જ આવડે. બીજું કાય મે સીખી ન‌ઇ મમ્મી એટલે. મે હ‌ઉ થી નાની આખા ઘરમાં એટલેને કોઈવ શીખવા જ નહીં દીધું બહુ લાડ પ્યારમાં મોટી કરી દિધી.
હા હ અમારે. હા બારે હું નો ખવડાવું મારા છોકરાને બંને એટલું ઘરમાં બનાવી દ‌ઉ. હું તને એને કહું કે તને જીભ આવે ને કે એટલે ઘરમાં બનાવી દ‌ઉ બાર નથી લેવાનું કઈ. ઇ એમ. હું બારે થી લઈ આવું ના પાડુ તો બહાર ન ખાવું તું જી કે હું બાનાવી. બનાવવા તૈયાર છું.
મારા મમ્મી એવું છે કે જે કે તે બનાવી આપવું. પણ મને અમુક વાર પછી બહુ એમ મીસ કે મે. કેવું કે ગામ કરતે તમે બાર સિટી માં વધારે હોવ. તો સિટી માં હોવ તો પછી ભૂખ લાગે તો રેવાય જ ના મારાથી ભૂખવું તમે ખાઈ લો કઈ ને કઈ બહાર.
હા.
એવું છે.
આ નાનપણ માં બીમારો. હું તો એટલે બાર નુ અમ દેતા જ નહી ડોક્ટર ના પાડતા ને બારો તો ખવડાવો જ નહી‌ એટલે હવે આદત. પડી ગઈ એટલે ઘરનું જ ખાવાનું બાર.
હા એ હારું પછી હેબિટ થઈ જાયને બારનું જમવાનું તો પછી અઘરું.
હા. ઈ જયારે કે ને હાજર કરી જ દઉં તૈયાર જ કરી દઉં ભાઈ તું ખા મને બહુ શોખ. બનાવવાનો કરવાનો બધાને ખવડાવવાનો.
હા મારા એક દીદી છે તે પણ એવું જ કરે.
પણ બહાર નું નામ ના લે બાર નું નહી ખવાનું બસ. હમ.
તેવું જ છે.
હવે મોટો છે તો દોસ્તારોને ભેગો જાય ક્યારે.
અ એ વાત હાચી છે મેં તો જઉં.
પણ આ નાજ પાડું કે નથી બહાર નુ બને એટલું તું ઓછુ ખા.
એટલે મારા પપ્પા એવા ખરા કે હલો આવે છે અવાજ.
હા આઈબો હમ.
હા એટલે પપ્પા તો ના જવા દે જેમ તેમ પણ મમ્મી થી થોડી પરમિશન લઈને જઈ આવ. એટલે અમુક અમુક રેસ્ટોરન્ટમાં બહુ જ સારું જમવાનું મળે. તે મારાથી તો ઘર બનાવ મમ્મી બનાવી આપે પણ મને તો એ ઘ બહારનો ટેસ્ટ થોડોક વધારે ભાવે એટલે મે થોડુંક તો જમ્યા આવું જ તો એ રેલી ને એ મહિનામાં એકાદ વાર જ મહિનામાં એકાદ વાર જ.
હમ હમ મારો છોકરન તો દાળભાત લઈ ને દઉં ન એ કે કે આ બીમાર લોકોનું ખાવાનું છે મારે આ મારે નથી ખાવાનું. માંદા માંદા માણસો હોય ને ઈ ખાય. અમે મારે નથ ખાવું મે તું એ માંદો જ હતો હવે મોટો થયો એટલે હવે વાંધો નથી. એને ગલાની તકલીફ હતી ગળામાં ટોન્સીલ હતા ને પછી ઓપરેશન કરાવ ગયું એટલે વાંધો ન આવ્યો પછી. તોએ હછી એ બે. ટોન્સીલ કાકડા નુ ઓપરેશન કરાવ હોને પછી વાંધો ન આવ્યો એમ. મારે ઇન્ફેક્શન ઇન્ફેક્શન થઈ જતું હતું વારે ઘડી અઠવાડિયે પંદર દિવસ તાવ આવે એટલે એડમિટ કરવો પડે એ અને ઉલટિયા બહુ થતી ને એમ.
અચ્છા મારે બી કાલે જ મેં એક કિસ્સો હાંભળ્યો તો મારા એક મારી બેસ્ટ ફ્રેન્ડ છે. તેના ફઇબાના દિક તે અને શું થયું ખબર કે અહીંનું બરનું જંક ફૂડ ખાય ને એમને કેવું ઓનલાઈન જોબ હતી ને તો ઘરે બેઠા બેઠા જોબ કર ખાય ને કઈ ચાલે બી નાને કઈ જ નઈ. તો એમને હાર્ટ એટેક જેવું આયુ તું તો ડોક્ટરને કીધું ને તો ડોક્ટરે એ કીધું કે આવું જંક ફૂડ ખાય ને વધારે ને પછી એ પચેના એટલે એ જઠ્ઠો પેટમાં રહી ગયો એમને એની લીધે બધી જે નળ નળી આવે તે બ્લોક થઈ ગઈ એના લીધે એમને હાર્ટ એટેક આયુ. તો પમ્પિંગથી પેલા ટ્રાય કર્યું પન ના થયું તો પછી એની માટે ઓપરેશન કર્યું એમને તો એટલે બહુ અઘરું મારા મમ્મી પણ મને બોલતા તા કે એમ બહુ જમવાનું તો નહીં જ બારનું. પેકેટ તો અમે લાવતા જ નહી હવે પેલા નાના હતા તારે ના સમજને કેવું તારે લાઈએ પણ હવે તો નહી લાવતા એમ. ને એવું જ એમના હહ ને એવું જો એમની જેવો સેમ કિસ્સો એમના ફ્રેન્ડ જોડે થયોન તો રાતે એમને થયું તું. તો હોસ્પિટલ લઈ ગયાતા તાત્કાલિક ને એમનો ફ્રેન્ડ જોડે થયું ને તો એમના ફ્રેન્ડને ના લઈ ગયા અને તે ઓફ થઈ ગયા બોલો
હા
એટલે બહુ અઘરું છે હવે તો કેવું કેવું જોવા મલે કે
જરા વારનો ખેલ છે હવે અત્યારે લોકોને ખબરે ન પડે જરાવારમાં.
હાચી વાતે પંદર પંદર વર્ષના બાળકોને પણ હવે તો આની લીધે
હા એ બીમારી હા એટેકની બહુ છે હમણાં હમ. એ બહારના ખો ખાવા ખોરાક વધી ગયાને બધું. તમે જો જો ભલે કોઈ બી ધંધામાં હમણાં નથી એટલો વધારો એટલો ખાવા પીવાના ધંધામાં બહુ છે.
હાચી વાત છે ને હવ તો બાળકો પણ મેં તો એમ એમ અજાણ્યા બાળકોને જોન તો એટલા પેકેટ ખાય, આઈસક્રીમ ચોકલેટ કઈ એમ પેન્ટસ લોકો પણ કઈ કેતા નહીં મને એવું થાય.
હા
પન એ નહી હારુ આપડે એક તો આપડે ઈન્ડિયામાં કેટલું બધું રિફાઈન્ડ ઓઇલીને કેટલું બધું મિલાવટી પ્રોડક્ટ મલે.
હા મિલાવટી બહુ છે હમણાં હમ. એના લીધે જ બીમારીઓ વધી છે ને આજે મિલાવટ વાળું બધું.
કેટલું આપડા ઈન્ડિયામાં જેટલું બેન છે ને એટલું બહારના દેશો એ મીન્સ હું કેવાય બહારના દેશોમાં એ કેટ કેટલું બધું બેન છે જે આપણા ઇન્ડિયામાં લીગલ છે.